હા.
બસ મજામાં.
હા આજે આપડે એક મુ્દો લઈને આવેલા હતા. પરિવાર અને સંબંધો માટે.
હા બોલ.
આપડે પરિવાર સાથે કેવી રીતે રહીએ છીએ, પરિવાર ના સંબંધો કેવી રીતે સાચવવાના હોય એ બધી વાત વાત કરવી હોવી છે, ચચેરા એટલે ચર્ચા કરવી છે, એ બધું કરવું છે આપડે એમ. હવે અમારા પરિવારમાં જેમ કે પપ્પા છે, મમ્મી છે એ લોકોને સારા રિલેશન છે હવે. એ લોકો માટે એમ પ્રેમ હોય છે હવે કોઈ વાર સબોટો બગડી જાય તો કેવી રીતે સાચવવું એ બધું જરૂરી છે આપણે.
બરાબર. તો પરિવાર અને સંબંધો
હા.
હલો. તો પરિવાર અને સંબંધોમાં એવું છે કે તમે પરિવાર જેટલું તમે સાચવીને રાખો છો એટલુ તમારું વધારે ચાલે છે.
હા જેમ કે આપડા પરિવારના લીધે જ આપડે છે ને.
હા, તમારા પરિવારમાં તમે એને
હા, અમારા પરિવારમાં જોવોને મમ્મી છે, પપ્પા છે, દાદી છે. એમ કરીને અમે પાંચ જણા છે જે કે સારી રીતના રે છે. પછી આપણા સંબંધો માં ફૂઈ લોકો છે, માસી લોકો મામા લોકો છે એ લોકો સાથે બી સારી રીતના રહેેવા પડે એમ.
હમ્મ, બરાબર છે ને સંબંધમાં કેવું શુ કે તો જો તમે સંબંધો સાચવવા જરૂરી છે.
હમ્મ.
કેમ કે કઈ કામ નહી આવે તો સંબંધો કામ આવે છે.
હા હવે આપડે મુસીબત માં ફસી ગયેલા હોય ત્યારે સંબંધો જ આપણાને સાચવે છે.
હા, એમ એજ છે. એટલે સંબંધો મેળવવા જરૂરી છે.
હા, સંબંધો હવે સાચવવું હોય તો તમારે થોડુંક બલિદાન બી આપવા પડે. અને થોડુંક પ્રયત્ન બી કરવા પડે કે હા ભાઈ હામે થી માફી માંગવું હોય તો બી માંગી દેવું જોઈએ એમ.
હા બરાબર છે તમે. માફી માંગવુ તમારીથી કે ભૂલ થઈ પરિવાર માં પરિવાર છે બે પરિવાર થાય એટલે એમાં થોડું ઘણું તો ચાલતું જ હોય છે.
હા એમ એટલે સંબંધ હોય જે સાચવવું હોય તે સાચવવા પડે તમારા પરિવારમાં કોણ કોણ છે સાહેબ?
અમારા પરિવારમાં મેં મમ્મી પપ્પા બેના તો મેરેજ થઈ ગયા છે.
હા.
એટલે અમે હમણા તોણ જ છે ફિલાહાલ તો
બેન લોકો સાથે વાતચીત થાતી છે.
હા થાય ને
હમ્ કોઈ વાર એવું થાય કે પછી તમે કસે મુસીબત માં ફસી ગયેલા હોય ને પૈસાની જરૂર હોય તો તમને કોણ મોકલે છે?
ના અમે કોઈ બી કઝિન છે કોઈના પર બી કોઈને બી ફોન કરીએ ભાઈબંધો છે કોઈ બી થઈ જાય વાંધો ની આવે એવું કઈ જરૂર હોય તો
હા એ એજ વસ્તુ છે કે જે સંબંધો આપડે સાચવીને રાખીએ જેમ કે આપડા મિત્રો છો એ લોકો બધા છે તે લોકો આપડાને જરૂરત ટાઈમ પર બધી હેલ્પ કરી દેય છે.
હા એ સંબંધો મેળવવા મેળવવા પડે તો જ થાય ને આ બધું
હા એ જ વસ્તુ છે ને
આજે આજે તમે સંબંધ ના સાચું તો તમારાથી ઘરમાય ના રેવાય એમ
હા એજ વસ્તુ છે. સંબંધો જેમ કે પછી હવે આપડે આગડી બી જોવું હોય તો બો વિચારીને આપડે કરવા પડે કેમ કે આજકાલનું કોઈ જનરેશન મતલબ આ આજકાલ નો જમાના પર કઈ ભરોસો નઈ થાય
હા એ તો છે બરાબર છે તમારી વાત કે આજકાલ ના જમાનાનો ભરોસો ની ગમે ત્યારે ગમે તે કરી શકે છે.
હમ
બરાબર છે એ તો એમાં કેવું છે કે સંબંધો ચાલુ રાખો એક સંબંધોમાં કેવું છે સારું કે તમે જેટલા સાચવીને રાખશો એટલું તમારું સારું રહેશે.
હા, એજ છે. જેમ કે સંબંધો જો સાચવી લેય ને એટલું સારું એમ.
હા બરાબર છે.
કેવાનો ઉદ્દેશ્ય એજ છે જેમ કે હવે, પપ્પા મમ્મી વચ્ચે બબાલ થાય તો આપડે સોલો કરાવી દેવો. ની થાય તો પ્રયત્ન કરવું કેવી રીતે સૂલો થાય શું? પ્રોબ્લેમ એટલે શું? એની ભૂલ છે, જોવું બે સાઈડ પછી કરવા પડે.
હા, પરિવાર છે. જો પરિવાર હોય, તો થોડું ઘણું તો ચાલતું જ હોય છે. આ બે ભાઈ બહેન હોય. ભાઈ બહેન જાણે કે બે ભાઈ બહેન નાના છોકરા હોય, નાના છોકરા મસ્તી મસ્તીમાં લડા એ બધું
હવે, થોડું ઘણું એ તો ચાલતું જ રેય.
એજ છે થોડું ઘણું તો ચાલતું રેવાનું.
હ પરિવારને થોડુંક અગાડી લેઈ જવા સજુ બી પ્રયત્ન કરવા પડે આપડે
હા, એ તો કરવો તો પડેજ ને થોડું ઘણું તો
પરિવાર ના સાજવ પૈસા ને બધું લાવવા જ પડે.
હા એ તો છે તમે જો પરિવાર લઈને ચાલતા હોય એટલે તમારે બધું કરવું જ પડે છે
હમ.
કારણકે પરિવારમાં બધા જ હોય છે. મમ્મી પપ્પા પૈસાની બી જરૂર તો હોય જ છે. બધાને જ
હા.
અને સંબંધો મેળવવા જરૂરી છે.
હમ. સંબંઓ એવા કેવી રીતે જવડાવું તે મુદ્દો છે ને, આપણે સંબંધો કેવી રીતે બની શકે. કેવી રીતે તૂટી જાય છે, એ વાત
હા, હા. એમાં કેવું છે? તમે સંબંધો તમે
સરખો જવાબ ના આપો, સરખું ના કરો, તો સામે વાળો પણ ગુસામાં આવે. પછી
હા, એમ. સંબંધો બાંધતા બો વાર લાગે પણ તૂટતા થોડાક સેકન્ડો લાગે, થોડોક જ સમય લાગે કે સંબંધો તૂટી જાય છે.
હા, એજ છે કે તૂટી જાય છે એમ. ફટ કરતા તૂટી જાય, ખબર નહી પડે કે કેવી રીતે તૂટી ગયા. શું થયું કોઈની ભૂલ હોય એવું એમ.
પછી આપણે જોવા ના માંગીએે, ને કઈ નહી
હા, એજ છે કે તમે કઈ આજુબાજુ જોવનું શું બોલો છો? તમને નથી ભાન રહતી કે તમે ગુસ્સમાં શું શું બોલી જાઓ છો? કોઈ ને
સામે વાળા ને ખોટું લાગે, ના લાગે.
બરાબર. એટલા સારા છે, કે સુખદુખમાં બધુંમાં સાથ આપે છે. એટલે ગમતું છે, આપ
હમ. વાંધો નહી આવે, તો બરાબર છે.
તો બીજું એ છે કે સંબંધો મેળવવા જરૂરી છે, તે કે જીવનમાં કઈ કામ ના આવે, તો સંબંધો કામ આવે.
હા, એજ. સંબંધો તો કામ આવે જ છે. સંબંધોના લીધે જ આપણે જીવતા છે ને.
હા, તમે પરિવારમાં તમને એવી જરૂર પડી તો પરિવારમાં તમે કોઈને પણ ફોન મારો કોઈ એક ફોને આવી જાય છે.
હમ.
એટલે એવું છે અંદર. ને બીજું શું છે કે ને બીજું શું છે કે તમે સંબંધો જેટલા સારા રાખો ઊંડા રાખો રાખો, એટલું તમને વધારે ફાયદો થાય.
હા એ જ સંબંધો સાહેબ તોડતા વાર ના લાગે એમ
હમ. એજ છે મુદ્દો એ જ છે સમજાયું
ટીપે ટીપે સરોવર ભરાય છે ને સાહેબ
ના એ તો છે જ ને સંબંધો વિશે જોવું પડે. કે તમે કેવી રીતે ચલાવો છો, કેવી રીતે તમારું ચાલે છે, શું છે?
એજ તો એજ છે ને આપણા આપણા કલ્ચરમાં થોડુંક સભ્યતા નથી. જ્યાં જો ત્યાં અપ શબ્દ બોલીએ છે મા બેનની વિશે ખોટા શબ્દ બોલે મા બેનના ખોટા શબ્દ બોલે છે એ બધું એમ આપણા સંસ્કાર ના કહેવાય ને
એ તો છે તમે જુબાનને થોડોક કાબુમાં રાખો તો સંબંધો જોડાયેલા રહે.
તમે જેટલું જુબાનને ગમે તેમ બોલો છો, જેટલું કરો છો, તેટલું જ સંબંધો તૂટે છે.
હું.
એ છે બીજું કઈ નઈ, ને બીજું શું છે, કે બીજું શું છે, કે સંબંધોમાં તમને મેળવતા બહુવાર લાગે છે.
હા એજ જેમ કે આપડે ભી થોડુંક જોવા પડેને સાહેબ.
મા એજ સંબંધો મેળવતા બહુવા લાગે છે, ચૂકતા વાર નથી લાગતા.
હું. કલેશ ભી બહુ થાય છે, ઘરમાં અને. બધું જ બોવ થાય છે, ઝગડો થાય છે, ને ત્યારે આપડે સંભાળવાનો આપડામાં ક્ષમતા હોવુ જોઈએ કે આપડે આપડા, પરિવારને સંભાળ શકે એટલે સંભાળ. શકીએ અને પ્રોત્સાહન આપી શકીએ ને,
હાએ છે, છે, તમારા પરિવારમાં તમારું સૌથી. સારું સંબંધ કોના સાથે છે, તમારું
આપડા તો ડેડી સાથે સારો સંબંધ જેમ કે ડેડી જે ફ્રેન્ડ રીતના રેય. છે એટલે જે મિત્ર રીતના ડેડી રહી છે, તે કોઈના રહીને,
હા એતો છે, મિત્ર રીતે રેય એટલે સંબંધ સારા તમે એમને કઈ તમારી વાત શેર કરી શકો. છો તમે એમનું બધું જાણી શકો છો, એ તમારું બધું જાણે છે, ને એ રીતે સંબંધો વધારે ઊંડા થાય છે. હાલો-હાલો-હાલો, હલો,
હાજી બોલો,
એ મેન એ છે, કે તમે જે કોઈ કેવી રીતે વાતો કરો છો તમે કોઈને કેવું, પ્રોત્સાહન કરો છો તમે કોઈને કેવી રીતે સાચવો છો,
હા એજ છે ને જેવું છે, એજ થોડાક સમય લાગે છે. એનું ઘણું નથી બધું જોવા પડે છે, ને આપડે પણ.
હા એજ છે, બીજું કઈ નથી.
એવું છે એમ,
હું.
સંબંધો સાચવીને રાખે તો સારું પડે,
હું બરાબર છે, બરાબર છે. ચાલો તો હવે રજાલે હું,
એવું છે, હલો
હલો ચાલો તો હું રજા લઉં હવે,
હા તમે રજા જઈ શકો સાહેબ, થેન્ક યુ તમારો ધન્યવાદ આપકા ખુબ ખુબ આભાર સાહેબ,
હું ખુબ ખુબ આભાર તમારો ભી ખુબ ખુબ આભાર બીજું કઈ પણ જરૂર હોય તો, ફોન કરજો વાંધો નહી.
હા, હા સાહેબ. ચાલો આવજો સાહેબ,
આવજો આવજો,